હેલો, હા, કેમ છો?
મજા છું, તમે કેમ છો?
બસ અમે પણ બી મજામાં છે, શું કરતા તા?
આ ઉઠી ગી, ચા, પાણી પીધા, નાયા, ધોયા.
સાચી વાત સવાર મે તો રોજ નું કામ છે ને કે નવા નવા વાત છે.
જો આજનો ટોપિક છે આપણે કે હવે ચોમાસું આવી ગયુ છે કેટલો બધો રાતનો વરસાદ ચાલુ પડી ગયો છે કેટલા દિવસથી તો આવતો નહી તો?
હવે રાતે બઉ જ વરસાદ પડ્યો છે.
બરાબર છે.
કિસાન લોકો બીચારા કેટલા પરેસાન થાતો હોય એટલો હવે રાત નો વરસાદ ચાલુ છે, તો એટલો બધો બગાડ થઈ ગયોને બહુ પાણી ભરાઈ ગયું. બધા નદી નાળા બધા આવી ગયા છે. તો સારું આપણે ચોમાસા નું પાણી પડે ને તો સારું કેહેવાય કે ગમે તે જાત ને આપણી જ અ મુસીબત આવે ને તો પાણી કામ લાગે કે પાણીની આપણે ઘૂટાવ આવે ને તો પાણી આપણે નહીં આવે તો કામ આવે ચોમાસ બધા મોટા મોટા ટાકા બનાવી દે ભરી દેવાનું અંદર.
વાત છે પણ વરસાદ બી જોઈએ છે પણ જો વધારે પૂરતોય ના જોઈએ એવું.
સાચી વાત ના હવે તો બરાબર છે બહુ પડ્યું છે એલે કે નદી નાળા બધા આવી ગયા છે. તો ભી ચાકી કસાન લોક તો જ્યારે ખુશ થયા ને કેટલા દિવસ થી પરેશાન ત બિચારા નહીં આવતો તો. કે હવે વરસાદની ટાઈમ છે વરસાદ નહીં આવતો તો શું કરીસ બેટા? પરેશાન થઈ ગયા તા કેટલી બધી ગરમી પડતી હતી તો હવે રાતનો વરસાદ ચાલુ થઈ ગયો. બિચારા કિસાન લોકો કહેતા હતા કે ગુજરાતમાં તો બહુ પડે છે આપણે અહીયા નહીં આવતો.
સાચી વાત છે, અમારે ભી આવ્યો છે રાતનો વરસાદ તો.
પ્રાર્થનો ચાલુ જ છે ને?
હમ્મ, બરાબર છે.
બહુ પાણી પાણી પડ્યું છે તો બધા આપણેે બી સારું બધા આપણે બોરિંગ સુકાઈ ગયેલા ઓછા પેલાના બધાને બોરિંગ પડ્યાય છે બધાને ટ્યુબવેેલે આવીઈ જશે હવે. હવે પાણ હવે પાણી ની જ
કમી ના આવે લેકિન આપણે પાણીની હવે જરૂરત આપણે કિંમત કરવી જોઈએ હવે. કે ચોમાસા માં આપણે ચોમાસા નું પાણી બહુ પડે ને તો ખેતરમાં કિસાન શું કરશે બીચાર મોટા મોટા દીધા બધા ભરી ગયા. ને બધી ફસલ વાયેલી છે છ ચવળા, મૂગ, જવાર, બાજરી તો એ બી બધા સારા પીવી ગયા છે બધા ફસલ સારીથી આવે તો. રાજી થઈ ગયા એવું કહેતા હતા સવાનમાં આયા હતા તે બધા તો એવું કહેતા હવે મસ્ત મજા આયગે સે, ને આપણે અંદર ટોકા ખોલાયા ખોદ્યા જ છે તો બધા એ બી બધા ભરી દીધા છે.
હમ્મ. વધારે પૂરતો વરસાદ પડીયો હોય તો ખેતરોમાં પાણી ભરાઈ ગય હશે ને બિચારા પાસે એ પણ નુકસાન જ કેહેવાય ને.
હા એવ એવું એ લોકો બોલે છે અમારે તો નહી થયું અમે કેટલા દિવસ થી પરેશાન થ તો બધું ખેતી સુકાઈ ગઈ હતી એના માટે બહુ સારું થયુ મેં એના માટે, ને અંદર ટા કા ખુદાના આ પેલા ભરી દીધા છે એ બી પાણીથી. કે હવે થઈ જાય તો પધી નહીં આવે તો પાણી કામ આવે ને વરસાદનો.
હમ્મ, સાચી વાત છે તમારી.
આપણે બી એવું જ કરવું પડે આપડે ઘરમે બી હવે બધા હોવે છે ને તો બધા ભરી દે અને મારે તો હું બધો ભરી દીધો. સવાર મે ઉઠે ને, હવે આપણે મહિનો પર ભી પાણી ના આવે તો ચાલે કે કેમ બધું પાણી ભરી દીધું ચોમાસા ચોમાસા નું પાણી આપણે બઉ કિમ કિંમતદાયી છે, બધું કિમતી પાણી છે અવે
ઘણા લોકો તો પીતા જ હોય ને બીચારા.
બાર મહિનાની વાળ જોઈએ નહીં આવે તો કેવું થાય ને રાતનો ચાલુ થયો તો બહુ કે ભાઈ અમારે તો અહિયાં નદી નાણાં બધા આવી ગયા છે બધા વાહન બંધ થઈ ગયા છે. હવે છોકરા આજ તો નિશાર ગયા છે કાલથી રજા કાલથી મેં આજ મેસેજ કીધું છે કે આજ તો હવે મૂકી દો. બસ બસ આ આઈ ગઈ છે કારાલતી છોકરાને ના મોકલો તમે. કેયા સ્કૂલમાં ભી પાણી ભરાઈ જાયને. એમ તો સ્કૂલ પાંચ માળા છે બાકી નીચે છોકરા કઈ રીતી જાય.
હા સાચી વાત છે, સ્કૂલોમાં પાણી ભરાઈ ગયું એટલો વિચારો હું કર
સાચી વાત એ, તમારે એ આવ્યો છે ને વરસાદ?
હા બસ પણ અમારે વધારે પૂરતો નહી આવે જેટલું કામ હોય જે જરૂર છે એટલું જ આવે છે.
હાચી વાત હે.
વધારે એને બગાડ નઈ કરવા બગાડ નઈ થયું.
સાચી વાત ને આપણેે સોમાચાર નું પાણી આવે ને બહુ કિંમતી છે આપણે માટે એ બહ બાર મહિનાની કિસાન લોકોને બિચારાની ફસલ પકાવે છે. ને ઓ બી ઓ પણ બી ની આવ્યો તો કેટલું નુકસાન થાય આપણે. બ દરેક વસ્તુમાં ભાવ બઢી જાત. કિરાણામાં રાશનનો આપણે સામાન લઈએ ને એ દરેક વસ્તુનો ભાવ બધી જાય. આઈ ગયો ને ઓ હવે આઈ બહ સારું કેહેવાય આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે ચોમાસા નુ.... વરસાદ આપણે લાઈક આપડે બહુ મહત્વપૂર્ણ છે એને કદર કરવી જોયએ એની ઓ પાણી આવે તો બી બધા ઘરમે બધા હોવે બધા ભરી દેવાના.
સાચી વાત છે સર સાચી વાત છે તમારે.
ચોમાસાનું પાણી નહિં હો તો કેટલા બધા મુશ્કેલ થાય. પહેલાના કેટલા વર્ષોના બોર સુકાઈ ગયા તો બધામાં પાણી આવી ગયું હવે તો.
હા
નાસ્ તો બધા અમારા ઓફિસ ઓફિસ બધા સરસ વાહન હન બંધ હે ને તો બધા ઘેર જ છે આજ તો ખાલી છોકરા ગયા છે છોકરાની આજ જ છે જવાનું.
હ.
કાલથી રજા પ.... મેસેજ આવી ગયો છે. કે કાલથી છોકરા ના મૂકો તમે નિશાર મે.
હમ.. બરાબર છે અમારે તો નિશાળો તો ચાલુ જ છે આટલું કોઈ નિશાળો પાણી નથી ભરાયા.
લેકિન ઓપા આપડે ચોમાસા નું પાણી... કેટલું મહત્વપૂર્ણ કેવાય હે? નહીં આવે તો આપણે કેવું આપણેે પરેશાન થઈએ....? ચોમાસાનો ચોમાસા નું પાણી ના પડે ને તો આપણે બાર મહિનાની મુસી આપણે મુશ્કેલ જ હોવે. કે કેમ આપણે રોજ પાણી નહીં આવતું પાણી ના આવે.
ધરાવે શું કરે?
મ્યુનિસિપાલિટી નું બી પાણી ઓછો થઈ ગયો લેકિન ચોમાસાનું મેં.. એવું જ છે... વરસાદ પડે છે ને તો જીવાત બઉ આવે
પણ આપડે તો વરસાદ નહી આવે તો એ આપડે જે મોંઘું મળે કે સસ્તું મળે લાય ને બજાર થી ખાઈએ. તો બિચારા જનાવર શું કરે છે?
હાચી વાત ખાવું જ પડે ને. ભલે મોંઘું હોય તો.... ખાવું તો પડે શું કરવાનું પછી?
ઓ બધા ઢોરો ને તો વરસાદ પડે તો ખાવાને ચારો બારો થાય ને.
હાચી વાત બીજે ગાય આપડે તો ચાલ કોઈ બીજે ગાય કેટલા દિવસથી બિચારી ગાયો ફરતી હતી રોડ ઉપર બધી બેસેલી હતી. શું ખાય એક એક રોટી બધા ગયા બધાના. બધા આપણેે જેવા નઈ હોવે કે બધા રોટી આપતા હોય. આપણે તો ઘરના આગળ રો આવે ને તો રોટી રોજ ગાયને તો આપવાની જ છે.
તે બધી હમ્મ.... સારો જોઈએ ને વરસાદ. પડે તો ચારો થાય ને વરસાદ ના પડે તો ચારો ક્યાથી થાય?
બધા નાડકા હડકા બધા ભરાઈ ગયા અને વરસાદનું પાણી પડયું છે ને તો હવે જીવાત બી બહુ આવશે. હવે તમે સા સામ પ્ર... તામે.. થોડો અંધારો પડી જાય ને તમે લાઈટ કરશો ને તો બહુ જીવાત આવશે. આ મુશ્કેલ છે જીવાત બહુ આવે ચોમાસાના
કેમ કે બધા નાડકા ભરી ગયેલા હોય ને તો કિચર પીચર હોય ને એને પેલા મારા ઘરના આગળ તો નીમનું ઝાડ છે. તો બહુ મચ્છરા હોવે, એનાથી લેકિન ઓ ગમે તો. ચાલ છે, બાકી આપણે વરસાદ ન પાણી તો હોવી જ જોઈએ, કેટલા દિવસથી રાહ જોતા હતા કે, આઈ જાય તો સારું આ જાય. તો સારું ખિનો બેટા કે, કેટલા પરેશાન થ તો હવે આવી ગયો તો સારું કહેવાય કે, બધી આપણે બધા હવે ભાવ ના બડે. ઓછું થશે, કિસાન લોકોને કેટલા મો ચડા બધા બાયલા બધું બળી જશે, હવે હવે સારું બધા ખુશ થઈ ગયા, સવાર બધા આવ્યા હતા, રોડ ઉપર કે સારો વરસાદ આવ્યો છે, સારો વરસાદ મામારી જિંદગી સુધર ગઈ અમારા કેટલા કેટલા લાખો રૂપિયા કાલ્યા છે, બીજા ખેતીમાં એક માણસ વાળવા જાય ને. તો છસો રૂપિયા મજૂરી છે.
હમ.
હ, હેલો.
હા, સાચી વાત છે, આવેજો અવાળ.
હા, ખેતર બી બિચારા વા આવે ને, તો કેટલી મગે વાળી બીજ લાવે છે, ખડાઈ કરે છે. બધું મજૂર લાવે છે. તો લાખો ર બીજ લાવે તો, લાખો રૂપિયાની બિચારી મહેનત જતી રહેે ને.
વિચાર ખેડૂતોને બહુ જ પરેશાની થાય છે, વરસાદ નઈ આવે ને. ખેડૂતો પણ બહુ વસ
સાચી લેકન ચોમાસાનો વરસાદ તો આપણે પડવું જ જોયએ, આપણા આપણા વસ્તે બહુ મહત્વપૂર્ણ કહેવાય છે. ને એને પાણીની બહુ જ જરૂરત છે, આપણે કે ઓ પાણી ચોમાસાનું ના પડે ને, તો આપણે ગમે તેની મુશ્કેલ આવી જ જાય ઘરમે. કેમ કે પાણી નહીં આવતો હોય તો, સ્નાન કરવા ના મળે, રસોઈ કથી બનાવવાની. થોડો-થોડું પાણી આવતો, બધું આપણે હાંચવીને ઢોળવું પડે. ના હવે ચોમાસાનું પાણી અમે પાણી ગયું ને, આપણે તો હવે આપણે મુસીબત નહી ગ
હ, બરાબર છે, તમારી વાત સાચી જ.
હવે મ્યુનિસિપાલટી નું બી આપણે આવે ને, તોય અવે આવશે.
હા, બરાબર છે, સાચી વાત છે.
કોઈ હવે આપમણે આ આપણે કા કયામ આવશે હવે. ના આપણેે આપે ગરમી ચોમાસા ચોમાસા ન પાણી ભરીએ તો એમેોધ મે ફિટેકરી નાખી દેવાની તો બાર મહિના પાણી ચાલે પહેલાંના લોકો એવું જ કરતાને તાણે આવે ખબર છે ને, આપણે
હા, બરાબર છે.
પેલાના માણસ એવું કરતા હતા બધા બધ ઘર ટાંકા ભ્યા પલા મ્યુનસિપાલિટી લતા બધું હોય, ચોમાસાસનું પાણી ભરતા. તો બાર મહિના છેલ્લા કેવું કેવાય હશે ન કે, ઓ વરસાદનો પાણી ભરતા હતા ને, તો બાર મહિના ચલાવતા હતા, હવે આપણે ક ચલાવે બાર મહિના
હ, તલા લોકો. હા, લોકો બીચાર મોટા-મોટા ટાંકા ઘરેમે ઘરોમાં બ અંદર બનાવેલા હોતા, બધું ભરતા બિચારા દ ના પાણીથી હમ.
હવે આપણાથી ના થાય આપ, હવે તો બી સારું કેવા મ્યુનિસિપાલટી નું પાણી બી આવે આપણે.
હા, અમુક અમુક એવા છે, અત્યારે બી ભરે જ છે, ટાકા એવું કઈ નથી.
આ તો હું કૂ છું, મારા ઘરે મારા ઘર છે ને, હું ભરી દીધો ને, પૂરું ટાકો ઓ ચોમાસા ન પાણી ભરી દીધો, મ્યુનિસિપાલટી ન બી પાણી આવે ને, તો હેડી જશે. હમ ઉપર ટાકી લાગેલી શે પાંચસો લીટરની પૂરી ટાકી ભરી દઉં. તો આ બે બે દિવસ ચાલે રોજ નહી ભરવાની બે દિવસ ચાલે. પાંચસો લીટરની ટાંકી
હમ.
છાસ છાસવા ને પાણી ધોળી એમ જેમ તેમ હું પાણી નહીં ઢોળતી પાણીની બહુ કિંમત કરું છું. કે કે એટલા દિવસ નહી આવતો તોને ત્યા પરેશાન થઈ ગયાતા હવે આવી ગયો તો સારું કેવાય. બધી વસ્તુમાં આપે ભાવ ઓછા થઈ જશે. હવે વ વ વડે નહી ભાવ. ચોમાસાનો ચોમાસાનો પાણી આપણે બહ મહત્વપૂર્ણ કહેવાય છે. ને એવું આવું જ જોવે. આપે લાભદાયક છે કેટલી બધી કિસાન લોકોને ખેતીવાડીની ફસલ થાય. કેટલા પૈસા મળે છે બેચારોને.
હમ એ તો સાચી વાત છે તમારી.
હાચી વાત હે કે નહીં? કેટલા બધા પૈસા લગાયેલા હોય કિસ્સા વધારે થી મુસીબત કિસાન લોકોને આવે છે. આપણે જેવાને તો નહી. હાચી વાતે ને આપણે તો ચલો જેમ તેમ ખાઈ લાઈ ગરીબ લોક બચારા કઈ રીતે ખાય એવી મુશ્કેલ પડી જાય વરસાદ ના પડે તો કે કે થી બિચારા ખાય ગરીબ લોગ. હાચી વાત હે ને? ચલો બન ગમ્યું છે. ચલો પછી કરી કોલ.
વારંવાર ટ્રોપિકમાં વાત કરીને